હલો કેમ છો
હા મજામાં તમે કેમ છો તમારે ઘના બધા મજામાં છો ને
હા એકદમ મજામાં છે તો અમે શું કરી રહ્યા છો હમણા તો ઘરે એટલા વેકેશન છે એટલે કે હમણા આપડું કોલેજ પ વેકેશન પું છેમે શું આ કઈ કરવા માંગો છો કે પાર્ટ ટાઈમ બે એક મહિનામાં કે પછી ઘરે જ છો
હા. હમણાં ડીમાર્ટમાં જતો છે પાર્ટ ટાઈમ બે થી નવ ના ટાઈમમાં ત્યાં અમને બાર થી બાર હજાર પાંચસો જેવીવા એટલે અમને સારું કરે
હા હા સારું બે મહિનામાં સારું એવું કરો અને હું પણ અમને તો વિચારતો છું કે હું કઈ હમ પાર્ટ ટાઈમ જોબ કરીશ પરંતુ જોવા કારણ કે હમણાં તો એજ છે કે બધું ઓનલાઈન બધું ચાલી રહ્યું છે અને બધા ઓનલાઈન શોપિંગ બબ વધારે કરે છે તમે તો ડિમાન્ડ જાણતા છો બધા લેવા બહ ઘણા બધા આવતા હશે એમ તો હશે જ પરંતુ ઓનલાઈન શોપિંગમાં પણ ખુબ વધી રહ્યું છે અને બધા ઓનલાઈન શોપિંગમાં ખુબ માને છે તમે શું માનો છો ઓનલાઈન શોપિંગ કરવી જોઈએ છે કે ના કરવી જોઈએ
આ ઓનલાઈન શો તમે એમ તો ખુબ જ સારી... હોય છે કેમ કે ત્યાં જલ્દી ડિલિવરી થઈ જાય છે, જેમ કે બ્લિન્કેટ આપણને અ ડિસ્કાઉન્ટ પણ આપે અને હા ડીમા પેલું શોપિંગ કરવી પણ ખુબ સારું હોય છે. તેમાં પણ ડિસ્કાઉન્ટ આપે કે તમે ફેમિલી હાથના એન્જોય કરી શકો, પણ ઘેરે બેઠા તો તમે એન્જોય નહી, એટલે ઓનલાઈન શોપિંગ એમ તો સારી પણ એમ તો બોરિંગ કેવાય.
એવું નહી કે એટલે ઓનલાઈન શોપિંગ આપણે કરીએ તો આપણને એવુ સારું ડિસ્કાઉન્ટ તો મળી જ જાય છે, તે વસ્તુ આપણને એટલે આપણેે જો વસ્તુ ખરીદવા જીએ છે તો આપણે ફેસ ટુ ફેસ ખરીદીએે છે, પરંતુ ઓનલાઈન શોપિંગમાં આપણે ખાલી ફોટો જ મળે છે જોવા, પહી તે આપણને ફોટો એ એ... આપણને પ્રોડક્ટ મલે છે કે નહી તે પણ આપડે ધ્યાન રાખવી ખૂબ જરૂરી છે, કારણ કે ઓનલાઈન શોપિંગ ના ગેરફાયદા પણ હોય છે, કારણ કે આપણે જે કઈ વસ્તુ મંગાવ્યું અને તે તે વસ્તુ ના બીજી વસ્તુ આવી ગઈ, એટલે કે કેઈ બીજી વસ્તુ આપણને ઓનલાઈન કરી દીધું, આપણા માટે તો ખુબ પેલું જ કેવાય. થી તેનું આપડે પ્રૂફ રાખવું ખૂબ જરૂરી છે, આજે જે આપડે ઓનલાઈન વસ્તુ મગાવી છે, તેના પહેલા આપડે વિડીયો લેવો જોઈએ અને પ્રૂફ લેવું જોઈએ, અને તે પછી આપડે એ લોકોને પાછો એ જ વસ્તુ આપડે રિટર્ન કરી શકીએ છીએ, એ તો તમે જાણો જ છો ને.
હા તમારી વાત સાચી છે કે ઓનલાઈન શોપિંગ ને પેલું જે આપડે ડીમાર્ટમાંથી જોઈએ ને તે બેમાં બો ડિફરન્ટ છે, કેમકે ઓનલાઈન શોપિંગમાં આપડે વસ્તુ જોઈ નઈ શકીએ અને આપણને ખુબ સાવચેતી રાખવા પડે છે કે... કે કોઈ બોક્સમાં અ જો અ આપડે આઈફોન ને એવું મંગાવ્યું હોય તો સાબુને એવા આપી દેય, એટલે ઓનલાઈન શોપિંગ એમ તો ખુબ ખુબ જ મુશ્કેલ છે પણ ધ્યાન રાખવું જોઈએ અને બધું વસ્તુ મૂકી રાખવું જોઈએ, તેથી ઓનલાઈન... શોપિંગ એમ તો સારી છે.
હા એ તો એજ પરંતુ ઓનલાઈન શોપિંગ તો સારી છે જ અને આ ઘણી બધી એપો પણ આવી ગઈ છે જેમ કે એમેઝોન, ફ્લિપકાર્ટ પછી તમે કીધું બ્લિન્કીટ અને જેમ કે ગ્લોસરી જેવા ઘરના સર્ટ સમાન જેવા અનાજ જેવા તેમાં અ બિગ માર્કેટ ઘણી બધી એવી ઘણી બધી એપ... પો આવી ગઈ છે અને તેમાં આપણને ઘણો બધો ડિસ્કાઉન્ટ એવો અનાજો પણ આપણને મળી રહે છે, એજ માટે ઓનલાઈનનો એટલે ઓનલાઈન બધા એપો ઓનલાઇનનો અનુભવ આપડે તો કરી એજ છે પણ ઘણો બધો અમાં ઘરના લોકો પણ ઓનલાઇન હવે એમેઝોન પરથી ઘણી બધી વસ તો મંગાવે છે અને અમ અમને તો એવો અનુભવ તો નહી થયો છે કે કોઈ વસ્તુ ખરાબ નીકળી હોય, પરંતુ અમે ઘણા બધે અ વિડીયો આવે છે, કે આવી બધી એપોમાં પણ આપણને આવુ ઘણું બધું વસ્તુઓમાં આપણને છેતરાઈ દેય છે, એટલે આવી વ જે વસ્તુ આપણને મેળવે છે, તે વસ્તુ આપણને નથી મળતી, આથી કે આપળને જે વસ્તુ ના મળી તેનો આપડે વિડીયો બનાવો એટલે પેલે જ જે આપડે ઓપન કરીએ એ ઓનલાઈન વસ્તુ આપણને મળે તેનો વિડીયો બનાવવો જોઈએ, અને પછી જ આપડે કોઈ પણ વસ્તુનો ઉપ પન કરવી જોઈએ, પરં તે પછી એટલે જ પછી આપડે જે વસ્તુ આપણને મંગાવાઈ હોય તે વસ્તુ આપણને ન મળી હોય એટલે કે વસ્તુ અલગ જ નીકળી હોય તો આપડા બદલી કરી શકીએ છીએ, આથી ઓનલાઈન અનુભવ તો હું ઘણો બધો કર્યો છું, તમે ઓનલાઈન... એટલે ઓનલાઈન કઈ વસ્તુ મંગાવી છે કે ન મંગાવી છે કે...
હા હું પણ ઓનલાઈન વસ્તુ મંગાવી છે, તે ખુબ જ સસ્તી અને સારી હોય છે, અ હું એક વાર અ એક બેગ મંગાવ્યું હતું, તે ખુબ જ સસ્તું હતું અને બજારમાં તેની પ્રાઇસ બે હજાર... પણ હ ચારસો ને ચારસો પચાસમાં ગેવું મલી ગયું એટલે તમને સારી ક્વોલિટી પણ મલે ઓનલાઈન અને ખરાબ ક્વોલિટી પણ મલે પણ આપણે ધ્યાન રાખવું જોઈએ પહી રિટર્ન પોલિસી પણ આવે એટલે ઓનલાઈન શોપિંગ ખુબ જ... સારી હોય છે, અને તે કરવી ખુબ જ જરૂરી છે, એમ તો આપણને ટાઈમ નો બચત થાય આપણને... ટ્રોલ કેની આ વસ્તુ પણ શીખાય.
હા એ તો એ છે જ કારણ કે ઓનલાઈન શોપિંગ તો આપડે ઘર બેઠા કરી શકીએ છે, અને ઓનલાઈન પેમેન્ટ પણ કરી શકીએ છે, કારણ કે પહેલાના યુગમાં આપડે પૈસાની લેવડ દેવડે એ જ પેલા સારા પ્રથા ચાલતી અને પછી આપડે આ કોઈ પણ વસ્તુના બદલામાં અન્ય વસ તો પેલા કરતા પ અવે તો ઓનલાઈન પેમ ઓનલાઈન પેમેન્ટ એટલે કે ઓનલાઈન પેલું કરે એટલે ઓનલાઈનથી આપડે ઘણા બધા ઘરે બેહીને પણ ઘણી બધી જગ્યાએ પેમેન્ટ કરી શકીએ છે, અને ઓનલાઈન શો શોપિંગ કરીએ તો આપડે ઓનલાઈન પૈસા પણ ટ્રાન્સફર કરી શકીએ છે અથવા ઘરે કે તુ કેશ પણ આપડે આપી શકીએ એવી બધી સુવિધાઓ પણ છે, હું પણ ઓનલાઈન શોપિંગમાં તો માનું છું વધારે કારણ કે હું એટલે કોઈ પણ લગ્ન પ્રસંગમાં કોઈ પણ ખરીદવા માંગુું તો હું આવું જ ઓનલાઈન શોપિંગ દ્વારા જ વધારે ખરીદું છું, અને ઘણા બધા... એટલે અમુક આવી જે પણ ફેસ્ટિવલ આવે છે, ત્યારે આપણને એ બધા એપ દ્વારા કે એમેઝોન ફ્લિપકાર્ટ પર આપણને ઘણી બધ ડિસ્કાઉન્ટ સેલ એ મળી રહે છે ને તે ત્યારે આપણે વસ્તુની ખરીદી કરીએ તો આપડા માટે ખુબ લાભદાયક છે કારણ કે ત્યારે આપણને ઘણા... મોટા પ્રમાણમાં ડિસ્કાઉન્ટ મળે છે અને આપણે ઘરની બધી સામાનો પણ આપણે ખરીદીએ છે, ઓનલાઈન દ્વારા તમે કોઈ આવા દિવાળી પર આમ કોઈ કઈ વસ્તુ ખરીદવા માંગતા હોય તો આવા ઓનલાઈન શોપનો ઉપયોગ કરો છો કે પછી તમે આમ દુકાનોમાં વધારે જાઓ છો.
તમાલ કરું છું, કેમ કેમ કે સમયનો બચત થાય બધું બચત... થાય આ ઓનલાઈન શોપિંગમાં આપને અ વધારે ડિસ્કાઉન્ટ મળે છે, કેમ કે ક્રેડિટ પર કાર્ડ પર અને તેથી... પ્રાઇઝ ઓછી થઈ જાય છે, અને જાત જાતના ડિસ્કાઉન્ટ પણ મલે છે, એથી આપણને આપણને પૈસાની બચત થાય સામાનની બચત થાય અને અન્ય ઘણી એવી બચત થાય છે, એથી ઓનલાઈન શોપિંગ એ ખૂબ જ સારી છે.
હા એ તો છે જ કારણ કે આવા બધા ફેસ્ટિવલમાં આપડે ઘરના જરૂરિયાતો સંતોષી શકીએ છે, અને ઘણા બધા મોટા પ્રમાણમાં ડિસ્કાઉન્ટ મળી રહે છે, તમારા ઘરે બધા શોપિંગ કરે છે તે દુકાનોમાં જાય છે કે પહી તમારે જેમ ઓનલાઈન... શોપિંગનો વધારે ઉપયોગ કરે છે.
નઈ હમારા ઘરના... તો વધારે તો અમારે બાજુમાં ખે ખેરગામમાં રહું છે, એટલે બાજુ બાાજુમાં દુકાન ખુબ જ ઘણી છે, એટલે તેઓ ત્યાંથી જ લઈ આવે કોઈ પણ સામાન હા અમુક અમુક વસ્તુ જેમ કે ડ્રેસ હોય કે... અન્ય વસ્તુ તેઓ ઓનલાઈન મંગાવે છે, અ તે તે તેથી તેઓ અમુક અમુક જ વસ્તુ મંગાવે છે.
હા એ બરાબર છે કારણ કે આપડા દાદા માટે સમજ નથી પડતી ઓનલાઈનનો શોપિંગ તેથી એ લોકો તો શોપમાં જઈને ત્યાં જ ખરીદી કરી શકીએ છે, પરંતુ ઓનલાઈન શોપિંગનો ફાયદો પણ ખૂબ છે ને ગેર ગેરફાયદા પણ ખૂબ છે, એ તો અમને જણાવે જ છે અને... ઓનલાઈન શોપિંગથી આપડે એટલે કે ઓનલાઈન શોપિંગને એ પણ ફાયદો છે કે આપડે ઘર બેઠા બેઠા ઓનલાઈન એટલે શોપિંગ કરી શકીએ શકીએ છે, અને આપણને એ જ કે જવાનું ભાડુંનો ખર્ચ બચી જાય છે, અને આપડે ઘર બેઠા બેઠા જે પણ વસ્તુ જરૂરિયાત હોય તે આપણને મેળવી શકીએ છે. એ તો ખુબ મોટો ફાયદો છે, એ તો તમે જાણો જ છો ને તમે પણ એટલે ઓનલાઈન શોપિંગથી આપણે જાણ કે જો આપડો કોઈ વ્યક્તિ ઘરમાં કો બીમાર પડી હોય ત્યા તો તે જ્યાં જવા જવાય તેવું નથી હોસ્પિટલમાં આપડે પણ ત્યાં જવાય તેવું નથી, તો આપડે ઘર બેઠા આપડે મેડિસ... પણ આપણે ઓનલાઈન મંગાવી શકીએ છે, હવે તમે જાણો છો ને મેડી કાર્ડ પરથી પણ ખૂબ આવી બધી દવાઓનો આપણને મળી રહે છે, અને સારી અને રાહતદારી આપણને એવી દવાઓ આપણને ઉપયોગ કરી શકીએ છે, અને તે આપડા માટે પણ ખૂબ જરૂરી છે અને આપડા પરિવાર માટે પણ... આવી બધી એપ આપણને ઓનલાઈન દ્વારા આપણને ઘર બેઠા બેઠા આપડે દવા ઘર બેઠા મળી રહે છે.
હા તમારી વાત સાચી છે કે આપણે કોઈ જગ્યા જાઈ નહી શકતા હોય કે આપણને કોઈને ગિફ્ટ પહોંચાડ કે દવાઓ પહોંચાડવા હોય કે તા તમે હોસ્પિટલમાં આગે નહી જઈ શકે કે પાંચસો વીસ કિલોમીટર આઘુ રહ્યુ તો તમે બ્લીન્કીટ ખુબ જ... એ પાંચ મિનિટમાં અ ઓર્ડર અ આપેને પેલું ઓર્ડર આપી દે છે, દવાઓ અને અન્ય સુવિધાઓ પણ સારી મળે છે, તેથી આપ આપણને ની જાય તો પણ આપડુ વસ્તુ પેલા પહોંચી જાય છે.
હા તમે કીધું એ એકદમ સાચી વાત છે કારણ કે ઓનલાઈન શોપિંગનો ફાયદો ખુબ છે, અને આપડે એ બધી પરિસ્થિતિ સર્જાય છે, ત્યારે આપડે ઓનલાઈન આ બધી ઓનલાઈન શોપનો આપડો અનુભવ લેવો જોઈએ, અને આપડો ઉપયોગ પણ કરવો જોઈએ, કારણકે આજના આધુનિક યુગમાં આ વસ તુ ખુબ જરૂરી છે અને તે ઝડપી છે, અને આપડા માટે પણ ખૂબ સારી અને એકદમ સા સરળ છે, અને એ શીખવું બધા માટે જ જરૂરી છે, સારું કે તમે મને ઓનલાઈન વિશે ઘણું બધું કીધું અને તમે પણ... ઓનલાઈન વિશે એટલે તમે પણ ઘણો બધો ઉપયોગ કરો છો ઓનલાઈન નો અને હું પણ તો કરું જ છું અને તમારી સાથે વાત કરવા માટે હું તમે પણ મારી સાથે વાત કરવા ખુબ સારી રીતે વાત કરી અને અગાઉ પણ તમને કેવું છે કે ઓનલાઈન શોપિંગ કરવું તો ખુબ જરૂરી છે. આથી તમે પણ અમારા ઘરનો અનુભવ લ્યોને આપડે ઘર બેઠા સારી રીતે આવી બધી ઓન ઓનલાઈન શોપિંગની વાત કરી અને આગળ જતા તમે પણ મને સારી રીતે શીખો ઓનલાઈન શોપિંગ કેવી રીતે કરવું જોઈએ અને...
હા હા તમે એક દાડા આપડે મલીયે.
હા સારું મળીયે ને.
હા.